જય શ્રી કૃષ્ણ કેમ છો
હું પણ મજા હો છું તમે કેમ છો
બસ આજ નહી આ છોકરાઓ નથી માને છે એટલે એમને ફોન લઈ લીધો એમના પાસે હતો ફોન તો મારા પાસે હતો બે ફોન મારા પાસે હા, તો એ લોકો માનતા નથી, તે હમણાં એકને એક ફોન આપી દીધો
હમ, સાચી વાત છે. છોકરા, તો નથી માન
બીજું, શું કરી રહ્યા છો.
બસ કસું, નહી. અભી થોડા સા આરામ, આરામ ઊંઘ આવી રહી છે.
હા, ઊંઘ આવી રહી છે. રહી છે.
હલો. નવા ટાસ્ક આવી રહી છે કે, નહીં આવે.
આવે છે, આવે છે આમ હું, કવું છું કે આજે આપણે અ આપણા જીવનનો ખુબજ મહત્વનો ભાગ હોય છે, આમ સગા સંબંધી
હા, હા. આપડી અવાજ કેમ નથી, આવડતી શું થયું.
પતિ હોય, પરિવારમાં કોઈ સદસ્ય ન હોય, કે પછી એકબીજા સાથે જે લાગણીઓને સમજી અને સન્માન આપવું બહુજ જરૂરી હોય છે.
જો, તમે પતિ પત્ની સંબંધ મિત્રતા સંબંધ અથવા સામાજિક સંબંધો, બહુથી મહત્વ છે.
બિલકુલ, એમાં બધામાં વિશ્વાસ પ્રેમ અને આદર આનું બહુજ મહત્ત્વ છે.
હા.
એક, એકબીજા સાથે. સમય વિતાવવો વાતચીત કરવી અ એકબીજાના લાગણીઓને સમભ સમજવો અને ગુસ્સામા પણ આપણને દેખો કોઈ કોઈ વખત ગુસ્સો પણ આવીઈ જાય છે, તો આપણે ગુસ્સો. મા પણ આપણે શબ્દોનું બહુજ ખ્યાલ રાખવો જોઈ જોઈએ કારણ, કે એક વખત જો વિશ્વાસ તૂટી જાય, તો પછી એ બંધા બહુ મુશ્કેલીનુ કામ છે.
હમ, સાચી વાત કું, છો તમે તો સંબંધો માત્ર સાથે રહેેવાનું નામ નથી પરંતુ આ જીવનને સમજાવાનું અને દિલથી જોડવાનું નામ છે.
બિલકુલ સાચું કહો છો, તમે કે ખાલી હા એક છે, માતા પિતા ભાઈ બહેન કે કોઈ પણ સંબંધ ખાલી કહેવા ખાતર જ ન, હી હોવા જોઈએ પણ લાગણીઓની સમજ અને બધું બાદ. બધી જ બધી જ બાબતોમાં એવું હોવું, જોઈએ કે એકબીજાને સમજવું જોઈએ એકબીજાના ભાવનાઓનો આદર કરવો જોઈએ ઘણી વાર એવું હોય છે, સંબંધો વચ્ચે મતભેદ આવી જાય છે. પણ આ તો જીવનનો ઉતાર ચઢાવ છે, તો એવું તો થતું રહે છે, તો એ બધી વસ્તુઓને આપણને નજર અંદાજ કરીને અને સમય નિકાળવો જોઈએ, અને સારા સંબંધો બનાવવા જોઈએ.
સાછી વાત કહો છો, તમે પરંતુ સમજદારીથી વાત કરીને દૂર કરી શકાય, તો કોઈ પણ સંબંધમાં અહંકાર કરતા પ્રેમ અને માફી વધુમાં. મહત્ત્વના મહત્ત્વ, હોય છે.
બિલકુલ સાચું કવ છો, તમે અહંકાર વચચમાં આવીઈ જાય, તો સંબંધો બધાજ ખરાબ થઈ જાય છે.
હ, પરિવારના સંબંધોનો ખાસ મહત્ત્વ છે. માતા, પિતા ભાઈ. જીવનસાથી, અને સાથ નું સંબંધ જીવનને ખુશહાલી, ભરી દે છે.
બિલકુલ સાચું, કો છો તમે બધા જ સંબંધોમાં જો એકબીજાની કદર કરો એકબીજાની લાગણીઓને સમજો, તો એ સંબંધ લાંબા સમય સુધી ટીકાઈ રહે છે, પણ જો આપણે એકબીજાનો અનાદર કરીએ. અ એકબીજાને નીચો દેખાવીએ, પછી ઈર્ષ્યા કરીએ તો એ સંબંધો લાંબા સમય સુધી નથી, ટકતા
કોઈ પણ સંબંધ અહંકાર કરતા પ્રેમ અને માફી, તો અહંકાર સબ મેન એ રહેતા કે અહંકાર કરતી વણસ્ કૂટીી જદ છે. રિશતા.
બિલકુલ, એક તો અહંકાર કરવાથી અને એક બીજું છે, કે એક ખાલી પોતાનું જ બધું જોવાનું. બીજના. બીજાનો મતલબ પોતાના ફાયદા માટે બીજાનું નુકસાન થાય તો કઈ નહીં આવું જયારે આપડ વિચાર આવ મનમાં આવી જાય તો સમજી લેવાનો કે સંબંધો ત્યાં જ સમાપ્ત થવાના ની શરૂઆત થઈ ગઈ છે
હમ પરિવારમાં સંબંધોનું ખાસ મહત્વ છે કે સિ મિલેને ઓર ભાઈચારાને પ્રેમ ભાવ થી બેઠેને વાત કરીએ તો સંબંધ આગે બડે છે
બિલકુલ સાચું કહો છો તમે
મિત્રોનો ઓર સંબંધ પણ બી ખૂબ જ સુંદર હોય છે ચાહે મિત્ર સુ સુદામાં જોવું થાય અને દુઃખમાં સાથ આપે છે તો સારું મિત્ર આપણને સાચો માર્ગ બતાવે છે
બિલકુલ સાચું કહો છો તમે સાચો મિત્ર મિત્રતાનું પણ બહુ જ એ છે મિત્રતા પણ બહુ જ આપણે વિચારીને કરવી જોઈએ સામે વાળાનો આપ મને તો એવું છે કે જો સામે વાળાનો વ્યવહાર બહુ સારો હોય પછી તો હું મિત્રતામાં એટલી મતલબ મિત્રતા એટલું મનથી નિભાવવી જોઈએ કારણ કે એ કોઈ આપણે ચુનાવ કરીને આપણે મળેલી મિત્રતા છે ભાગ્યથી મળે છે મિત્રતા બહુ જ ભાગ્યથી તો જો આપણને સારા માણસો અને સારી મિત્રતા મળે તો આપણને જરૂરથી નિભાવવા એ એને એકદમ મતલબ આપણા મનથી દિલથી નિભાવી જોઈએ
હમ સાચી વાત કો છું ત આજના સમયમાં વ્યસ્ત જીવનના કારણે લોકો પાસે સમય ઓછો છે ને
બિલકુલ હા એકબીજાની લાગણીઓ સમજવાનું પછી એકબીજા પ્રત્યે આદર ભાવ આ બધી ભાવનાઓ ઓછી થઈ ગઈ છે કારણ કે આટલી જીવનની વ્યસ્તતામાં કોઈના માટે કોઈના માટે સમય જ નથી બધા પો પોતાનો અ બસ એક પોતાનો જ વિચાર કરે છે આપણો ફાયદો ક્યાં છે એ ફાયદામાં અને સંબંધોમાં જારે તમે તોલભાવ કરો તો પછી સંબંધો બહુ લાંબા ટકતા નથી
હમ સાચી વાત કહ છો તમે ત્યાથી સંબંધ મજબૂત અ રાજવા માટે થોડી સમય કાઢવા જરી છે તો અનેન નાનો પ્રેમભર્યો સંદેશ એક સારો અથવા અનેક નાની મદદ પણ સંબંધોમાં મીઠાસ લાવી શકે છે
બિલકુલ જો સમય તમે સૌથી કિંમતી વસ્તુ છે સમય તમે સંબંધો માટે જો સમય કાઢી શકો તો તો તમે બહુ જ આમ સારું કેહેવાય કે હા નહીં તમે બહુ જ સાર સંબંધો સારી રીતે થઈ કોઈ પણ સંબંધ થયા પતિ પત્ની નો થયા મિત્રતા નો થયો ભલે ભાઈ બહેનનોો થયો થયો કે કોઈ પણ રિશ્તાનો સંબંધ થયો ઘરમાં બધા પરિવારમાં જો તમે એમના સાથે સારો સમય એકબીજા સાથે વ્યતીત કરો તો જ તમે એ સંબંધોને મજબૂત બનાવી શકો છો પણ જો તમે તમારા કામમાં વ્યસ્તતા વ્યસ્ત રહો અને કોઈ પણ સંબંધો માટે તમારા પાસે સમય જ ન હોય તો પછી એ સંબંધો ધીરે ધીરે કરીને ખોખલા થઈ જાય છે એટલે એ સંબંધોને મજબૂત બનાવવા માટે પોતાનું સમય આપવો બહુ જ જરૂરી છે
હમ સાચી વાત કહ છો તમેટું મોટી સંપત્તિ બી સમય છે જીવન બી સબસે મોટી સમય છે ઓર કારણ કે પેસા અને વસ્તુઓ કરતા પ્રેમ અને અનાપણ વધારે કિંમતી હોય છે
બિલકુલ સાચું કહો છો તમે તો ચાલો પછી આપણે આ વિષય પર ફરી ચર્ચા કરીશું અને સંબંધો મજબૂત બનાવવાની આપણે પણ એક એવા કદમ ઉઠાવીશું કે આપણે આપણા પરિવાર સાથે સારો સમય વ્યતીત કરીએ તો આપણા સંબંધો સારા થાય ફરી મળરીશું તમે પણ તમારો ખ્યાલ રાખજુ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ